હલો હા હા કેમ છો હા મસ્ત એકદમ તમે બોલો હવે છે ને વચ્ચે કટ નહી કરજો એટલે અગિયાર મિનિટ પૂરા થવા દેજો હે ને નહી, તો પછી વેસ્ટ જશે એમ અ બીજું બોલો તમારે ત્યાં છે. વરસાદ
હા હા હા અમારે ત્યાં છે બહ બહુ વરસાદ છે. હમણાં બે દિવસે તો બહુ વધારે પડતો છે. વચ્ચે તો જરા પણ નહોતો પણ હમણાં બે ત્રણ દિવસ ત્યાં તો બહુ જાજો વરસાદ ચાલુ છે.
હા-હા અહિયાં પણ એવું છે, મારા પપ્પા ના દુકાન પાસે તો બહુ જ આવી ગયું છે.
ઓકે હા હા હા
અહિયાં પછી એલર્ટ પણ, ઉઠું છે. હા બહુ પડ્યો છે એલર્ટ પણ મૂક્યો છે હવે તો નહી, જશે બે ત્રણ દિવસ દુકાને
ઓકે, હા, હા, હા, હા, બરાબર. હા, શું કે બાકી? તબિયત પાણી બધા ના
હા, બસ ચાલે. છોકરાને જાગ, એવું વરસાદમાં જાગ ને સારું નથી લાગતું. મને તો બીક લાગે છે, કે વધારે પડતો માંંદો ના થાય જાય બહારનું પણ ખાધું હતું, તો હું બહુ જ એને મના કરું છું કે, બહારનું નહીં ખાવાનું વરસાદની સિઝનમાં બીમાર પડી જશે, પણ સાંભળતો જ નથી, ગઈ કાલે. પાણીપુરી ખાધી હતી બહારની, તો હજી એને સારું નથી લાગતું.
ઓકે, તો મેડિસિન કે કઈક લઈ લેજો, કેમ કે પછી વર્ષ વરસાદ માં બીમાર પડે ને, એટલે પછી વધી જાય, પાછુ વેધર એવું હોય અને જમા કરવાનું એવું થાય, એટલે. પછી થોડક ડાયજેસ્ટમાં પ્રોબ્લેમ થાય
હા, આજે સવારે પણ પૈસા માંગતો હતો કે બહારનું કંઈ લઈ આવ. મેં નહી આપ્યા એને મેં કીધું ઘરનું જ ખાવાનું છે. બહારનું એક વસ્તુ પણ નથી આવવાનું, નથી લાવવાનું
હા, હા. ના, ના. સારું છે, એજ ને, ને એ વર્ષ. વરસાદમાં આપણે આમ પણ ઘરે હોઈએ, તો ઘરનું જમે સારું, સારું ને. શું બનાવ્યું તું આજે? આજે શું બનાવ્યું તું, તમે
આજે પેલું, પેલું છે ને, ચણાના લોટની સબ્જી બનાવી હતી મારા ભાભીએ. બહુ મસ્ત બનાવી હતી હ, એને શું કેવાય? એટલે પેલુ ગટ્ટા ની સબ્જી શું કેવાય
હા, હા. ઓકે. હા, હા ગટ ગટા ની સબ્જી. હા, હા. બેસન માંથી બને છે.
ને પછી એના છોકરાઓ માટે, એના ભીંડા-બટાકા બનાવ્યા હતા. તો છોકરાઓ એ ખાધું ને, અમે લોકો એ ખાધું, એમ
ઓકે, ઓકે. હા, બહુ સરસ. હા, હા, હા. અમે પણ બસ જો અમે આજે દાલ ઢોકળી બનાવી તી
હા, બરાબર, બરાબર. મને તો બહુ જ ગમે છે. દાળ ઢોકળી તમારા હાથ ની. હુ આવીશ ને તમારા ઘરે, તો તમે ચોક્કસ બનાવજો
હા, હા. પાક્કું, પાક્કું. દાળ ઢોકળી અમારે પણ બઉુ ભાવે છે, છોકરાઓને. હા
હા, હા. એજ ને. તમે મને એક-બે મહિના પહેલા આપણે મળ્યા હતા, તમે બનાવી હતી તો હુ, ત્યારે જ તમારી ઘરે આવી હતી. તો તમે મને આપ્યો હતો ને. મને બહુ ટેસ્ટ ગમ્યું હતું. બહુ સારું બનાવો છો. તમે
હા, હા, હા, હા. એજ ને. અને આમ પણ ઈઝી છે. રેસીપી એની એ હાર્ડ નથી.
હા, હા. એજ ને, એજ‌. નહીં, મને પછી લખાવજો કોઈ દિવસ. હું શું કઉ છુ, સાંજે. તમે ફ્રી હો, તો પછી આપણે જઈએ, એમ વોક પર
હા, હા, હા, હા, હા. આજે સાંજે તો ફ્રી છુ હું. તો આપડે બોક પર જાશું. હા, હા
વરસાદમાં પડશે તો નહીં. બાકી, વરસાદ નહીં હશે તો આપણે જઈશું ને? છોકરાઓને પણ લઈ જઈએ.
ઓકે, હા હા હા, પાક્કું તો વોક પર જાશું જ. આમ પણ હું સવારે યોગાને એવું તો થોડુંક હમણાં ચાલુ કર્યું છે. તો વાંધો ના આવે. હા હા, એજ ને! કેમ કે
કે પછી ઓનલાઈન કરો છો?
ના ના, ઓનલાઈન કરું છું. ઓનલાઈન, ઘરે જ.
અચ્છા, સારું છે. તો તમને ફાયદો છે, એટલે
હા હા હા, ઘણો ઘણો ફાયદો છે. આપડે અત્યારે સૌરવ બથડા ના છે ને? એના ફ્રીમાં છે યોગા, તો એ મે ક્લાસ જોયા. કર્યા છે, ફોર્ટીન ડેઝ માટે. તો એનાથી આપણને ઘણું ફેર પડે છે બોડીમાં. કે પૂરા દિવસ આપડે એક્ટિવ રહીએ ને. એનો તો ત્રણ ટાઈમ છે સવારે છ વાગ્યાનો છે સાત વાગ્યાનો છે અને પાંચ વાગ્યા ન પણ છે જે આપણને અનુકૂળ હોય એ
અચ્છા બરાબર બરાબર એવું છે હા મને પણ મેસેજ આવયા હતા વધારે પણ બધું ખબર નહ અં એક્ઝામ ન બધું કેટલું મગજ મારી છે. એકને ભણાવું પછી બીજાને ભણાવ પછી ઘરનું કામ કરું પોતાના માટે હું જરાય ટાઈમ નથી કાઢીક તમારું સારું છે કે તમારા છોકરાઓ જાતે ભણે છે એ તમે કરી લઉ છો. મારા તો બહુ જ એટલે બહુ જ નાટક કરે છે સાંભળે જ નહીં.
ઓકે હા હા ના મારી બેવી ના પણ ક્લાસીસ ને બધું ઓનલાઈન હોય છે તો એ એની રીતે કરી લે જ એના બે ક્લાસીસ હોય છે ઓનલાઈન. એક બપોરે સાડા ત્રણ થી પાંચ નો હોય છે પાછો સાડા પાંચ થી સાત તો એવી રીતે એના બે ક્લાસીસ હોય છે એટલે એ તો એને ફૂલ ડે બિઝી છે એટલે એનું બહ ટેન્શન નથી. ને સન ને પણ વાંધો નથી એ પણ એનું જે બધું હોય ને એ થોડુંક હોમવર્ક ને કરી લે છે પછી એની રીતે જે એક્ટિવિટી હોય ચાલુ હોય છે.
હા હા બરાબર આ છે ને મારો તો સાતવામાં આવ્યો છે તો પણ બધું મારે જ કરવાનું હોય. કઈ બેગ પણ બનાવે છે અત્યારે માંડ માંડ તે પણ મારે ચેક કરવાનું હોય છે. કે કઈ ને કઈક ચોપડી અ ભૂલી ગયો હશે પછી મારે યાદ કરાવાનું હોય છે કે આ જે છે ને ડ્રોઈંગ છે એ બુક ના આજે કમ્પ્યુટર છે આ બુક નાંક એટલે મારે જોવું જ પડે ખબર નહી ક્યારે મોટો થશે.
તો છે થોડોક થઈ જશે ધીરે ધીરે થોડુંક આપડણે ટાઈમ આપવાનોને થોડુંક કેર કરીએ એટલે થઈ જાય. અમુક છોકરાને વેલું અ ટાઈમ ટાઈમ બધું કર ત વાર ન લાગે ને અમુક છોકરાને થોડુંક સમજતા વાર લાગે બધાને થોડું જુદું જુદું હોય ને એટલે.
પછી છે ને મને એમ એ જ કહે છે. મારા માર્ક્સ જો સારા છે ને એમ માર્ક્સ સારા બતાવીને મને ચૂપ કરાવી દે છે. પણ એ પોતાનું કામ પોતે કરવાનું હોય તે તો તે તો કરવાનું જ હોય ને તે તો એમાં થોડી કઈ હું ચલાવી લઈશ. કેમ કે પછી એના લીધે હું નલો છ એને નથી જોઈ શકતી. અત્યારે પછી ઓગસ્ટમાં એક્ઝામ પણ છે.
હા હા છોકરાને ઓગ સ્ટ છે. તો અતારથી થોડાક પ્રિપેર કરવા પડશે કેમ કે પછી એક્ઝામ ટાઈમે ધું ભેગું થઈ જાય. એક તો સ્કૂલ ચાલુ હોય પ્લસ એક્ઝામની પ્રિપેરેશન હોય. તો આપડે દોડવું પડે એનાથી બેટર
પ્રોજેક્ટ જ નથી કર્યા તમે કર્યા છે, સમર પ્રોજેક્ટ
સમર પ્રોજેક્ટ હા ચાલુ છે. મારે એ મારી બે ડોટો છે ને એની જાતે કરી લે છે. સમર પ્રોજેક્ટ એટલે એ રીતે એ બધું કર હોય છે. એની રી પછી મ કોઈ એડવા જો હોય તો મને પૂછે છે, કે અહી હું આવી રીતે કરું કે અહીંયા ડ્રોઈંગ કરું કેમ કઈ રીતે કરું બાકી પોતાની રીતે, એ બધું કરતી હોય છે. એટલે હા-હા ઓનલાઈન બધું જોઈ ચેક કરીને
છે. દીકરો એનું પણ આવ્યું હશે ને સમર પ્રોજેક્ટ
હા-હા એનો સમર પ્રોજેક્ટમાં જાજવું કઈ નથી એ રીડિંગ રાઈટિંગ એ બધું જ છે.
અચ્છા એ
રાઈટિંગ પણ નથી હા રીડિંગ સ્ટોરી ને એવું જ બધું છે.
અચ્છા આને તો સ્ક્રેપ બુક પણ બનાવવાની છે.
ઓકે હા હા ના અમારે એવું નથી, સ્ક્રેપ બુકને કાઈ પણ ખાલી ઓનલાઈન તમને અમુક સ્ટોરી આપેલી છે. તો એની આખી વેબસાાઈટ જ મુ તો એમાંથી, સટોરી રીડ કરી લેવાની પછી એ લોકો એનું બધુ મોરલ ને પૂછશે, એમ કે જયારે સ્કૂલ ખુલે ને ત્યારે
હા-હા બરાબર
એટલે વધારે બીજું કઈ નથી, એને
હા હા હા એવું છે ચાલો સારું છે. આપણે પછી સાંજે જઈએ છીએ, હ ને વોક પર પછી આવતી ફેરી, મારે શાકભાજી પણ લેવાનું છે. તે પણ અઠવાડયું નું હું વિચારું છું લઈ લેઉ
હા-હા-હા તો બે બે કમ સાથે થઇ જાય હા-હા બાકી ઘરમાં બધાને બરાબર ને
હા-હા બહ સારું છે. બધાને ફાઈન છે, દુકાન ન કીધું ને પાણી ભરાઈ ગયું છે, હવે બે ત્રણ દિવસ તો મારો ભાઈ ને મારા પપ્પા નહી, જશે એટલો બધો વરસાદ આવી ગયો, બીજી જગ્યાએ પૂછું છું ને એમપી માં ને બધા મારા અંકલ આટી ને ત્યાં અમારા કઝિન્સને ત્યાં તો કઈ જ વરસાદ નથી અહીં જ બહુ છે, બધા એમ કે છે, કે કે ઈન્ડિયા નો વરસાદ અહિયાં સાઉથ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જ આવી ગયું છે.
હા-હા-હા છે છે છે, અમારી સાઈડ એ પડી એવી જ રીતે છે. બહુ જ વરસાદ છે. એટલે ઘરમાં પણ બધાને પાણી ભરાઈ ગયા, અને રસ્તા બધા બંધ થઈ ગયા અને વાહન નું નહી, કઈ બધું પ્રોપર નથી એટલે બહુ તકલીફ છે. એટલે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં બધે વરસાદ બહુ જ છે, આ વખતે હતો નહી પેલા તો સ્ટાર્ટિંગમાં તો એમ હતું વરસાદ નહી, જ આવે અત્યારે ત્રણ દિવસ
હા પેલા પડતો નઈ, હતો અત્યારે પછી સલંગ પડે છે. અમારે ફરવાનું પણ હતું પ્રોગ્રામ પણ એ પણ બધું કેન્સલ થઈ ગયુ, તે બધું કેટલું બધું થાય છે. પછી વરસાદમાં એટલે પછી રીસ ની લઈએ કે મારા ભાઈ એ કીધું, કે થોડો ઓછો થાય પછી જઈશ હુ
હા-હા બરાબર છે. કેમ વરી વરસાદમાં પાછા નીકળીએે ને પછી બહાર ફસાઈ જઈએ તો એનાથી બેટર કે ઘરે
છોકરાઓ સાથે નહી, ફાવે ને ને મમ્મી પપ્પાની ઉંમર પણ છે, એટલે પણ એ પણ જોવું પડે ને એમ
જોવું પડે તો છે જ હાા ગરમી ઓછી થઈ કે હજી ગરમી તો એટલી જ છે. વરસાદ આવ્યો તો
વરસાદ આવ્યો તો બહુ ઠંડી ચાલુ થઈ ગયેલી છે. બહુ જ બંધ થશે ને વરસાદ ત્યારે ગરમી, થશે અત્યારે તો બધું બ્લેન્કેટ પહેરીને જ બધા ઊંઘે છે.
ઓકે હા ના અહં પણ એ મજ છે.
હા-હા ઠંડી થઇ ગઈ છે, હા મને તો આ પેલા મચ્છર થી બીક લાગે છે, કે આ મચ્છર માં પછી બીમારી થાય છે. નુંું, વીકલા કેેો
ડેન્્યુ એ બધું
હા કેટલોું બધું કેસ થાય છે, દર વખતે એટલે પછી હુ જવાજ નથી, દે એક દિવસ તો બધા વરસાદ માં નાહી, આવ્યા મારા બે ચ છોકરા, ને મારા ભાઈના બે છોકરાઓ ચારેય જણ પાણીમાં નાઈને પછી અંદર આવ્યા એક ગયો બીજો ગયો બધા એમ કે કે મને પણ જવા દ પછી ચારે ચાર ગયા, બધા નાઈને પછી જયા પછી થી તો લોક જ કરી નાખ્યું છે. કે મેં કીધું ઘ પાછી એમ કે કે પાછા જવા દો હવે એક વાર નવા આની પરમિશન આપી તો ઘડી ઘડી થોડી આપવાની હોય. તો પછી મેં કીધું નહી ભાઈ તમે પછી બીમાર થઈ જશો, એના કરતાં તમ ઘરે જ બેસો એક વાર અ એન્જોય કરાવું એમને
ના બરાબર છે. એ વાત સાચી છે. કેમ કે બહુ પછી જાજી વખત નાઈ, ને તો પણ ફીવર આવી જાય. તો વળી પાછી. પણ તકલીફ છોકરા નુ ઉભી થઈ જાય.
હા, એ લોકોને અહિયાં હા અહિયાં બો સમજતા નથી ને અહીંયા વરસાદ જોઈ ને ગાંડા થઈ ગયા છે. આપણે ત્યાં તો છે નહી. ત્યાં વરસાદ તો અહિયાં વરસાદ જોય. નાહવાનો શોખ ચડી ગયું છે. કે નાઈને આવીયે
હા, હા, હા એ તો છેજ, હા હા, હા એટલે ગરમી અમારે ઓછી પડી ગઈ થોડી ઘણી બધી ઓછી પડી ગઈ છે. મે, જૂનમાં જે ગરમી હતી. ને એવી નથી. એટલે અત્યારે ઘણી ઓછી થઈ ગઈ છે. હા
બરાબર તો હવે છેને. હવે હું તમને કોલ કરું છુ હને
ઓ ઓ ઓકે ઓકે ઓકે હા હા હા ઓકે ભલે ભલે ઓકે બાય